હાલો
હા કેમ છો મજામાં
હા મજામાં
હા આજે આપણે રોજિંદા જીવનમાં વિજ્ઞાન વિષય પર ચર્ચા કરીએ
અ સરસ સરસ સરસ વિષય પસંદ કર્યો છે તમે
હા કારણ કે જુઓ ને આપણે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી ત્યાં સુધી દરેક કામમાં વિજ્ઞાનનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરીએે જ છીએ
હા એ તો તમે સાચું જ કીધું છે
હા સૌથી પહેલા તો એ સમજીએ કે વિજ્ઞાન એટલે શું એમ. તો વિજ્ઞાન એટલે કુદરત પદાર્થો. ઉર્જા અને વિવિધ ઘટનાઓનો તર્ક અને પ્રયોગ દ્વારા કરવામાં આવતો અભ્યાસ. કેવાય ને કે કોઈ અ વસ્તુ થઈ રહી છે. કે કોઈ વસ્તુ છે તો એ કેમ છે. અંદર જે પ્રયોગો મતલબ અંદર જે ક્રિયાઓ થાય છે કોઈ પણ વસ્તુમાં કે કોઈ સજીવમાં તો કેમ થાય છે? એની પાછળ શું કારણ છે એ બધું સમજવાનું અને એને પ્રયોગો દ્વારા અ પ્રૂફ કરવાનું જે અભ્યાસ છે એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન આપણને દરેક વસ્તુ પાછળનું કારણ સમજવામાં મદદ કરે છે.
હા એજ તો તમે સાચું કીધું છે. અત્યારે આપડે દરેક વસ્તુમાં વિજ્ઞાન જોઈએ જ છે. જેમ કે આપણે સવારે ઉઠીએ તો એલારામ થી જાગીએ છીએ. તે પણ એક વિજ્ઞાન જ ઉદાહરણ છે મોબાઈલ ફોન ઘડિયાળ એલારમ જે તમામ વસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજી ની મદદ થી જ કાર્ય કરે છે. પછી રસોડામાં પણ વિજ્ઞાનનો ઘણો ઉપયોગ થાય છે. ગેસ સ્ટવ પ્રેસર કુકર મિક્સર માઇક્રોવેવ અને ફ્રીજ જેવી વસ્તુઓ પણ વિજ્ઞાનની જ છે એટલે ખોરાક રાંધવાની પ્રક્રિયામાં પણ ઘણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો કાર્ય કરે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. કે બધી જગ્યાએ અમુક અ જે આપણે ઉઠીયે એલાર્મ થી માંડીને રસોઈમાં જે છે એ બધી જગ્યાએ વિજ્ઞાન છે. અ અને વિજ્ઞાન જે છે એનું સૌથી મોટી દેન જે છે આપણે વીજળી. જેમકે થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી તી. તો વીજળી વગર તો આજનું આપણું જીવન કલ્પવું જ મુશ્કેલ છે એમ કે વીજળી તો બધી જગ્યાએ ઉપયોગ થાય છે. અ પંખો લાાઈટ લઈ લો આપડે ટીવી લઈ લો કોમ્પ્યુટર લઈ લો મોબાઈલ ચાર્જર લઈ લો અને વોશિંગ મશીન જેવી અનેક વસ્તુઓ જે છે વીજળીના કારણે જ ચાલે છે. પછી બીજુ એક સૌથી મોટું વિજ્ઞાનની આપણે દેન કહી શકી છીએ મોબાઈલ ફોન મોબાઈલ ફોને તો દરેક વસ્તુઓ આસાન બનાવી દીધી છે. પહેલા જે છે એ આપણે કોઈ વસ્તુ કોઈ સંદેશો કોઈને પહોંચાડવો હોય તો આપણે શું કરીએ યા તો પત્ર લખીએ યા તો પછી જે છે પક્ષી જે પહેલા જે સુવિધા હતી એમ કે પક્ષીને ત્યાં બાંધીને આપણે મોકલીય આપડો સંદેશો દિવસો તો કેટલાય સમય પછી એ જે છે ત્યાં જાય એ વાંચ ચે પછી એનો જે છે રિપાલ્યં આવતો હોય છે. પરંતુ અત્યારે તો મારે કોઈને કઈક એવું હોય તો હું માત્ર એક કોલ થી કે મેસેજ થી કહી દઉં છું. મારા ઘરે બેઠા બેઠા મારી અનુકૂળ પરિસ્થિતિમાં અને ત્યારે સામે વાળો માણસ વાંચી શકે છે અને પાછો એનો રિપ્લાય પણ એજ સમય આપી શકે છે. તો સંદેશા વ્યવહાર જ એક છે. એમાં પણ જે છે વિજ્ઞાન નું મહત્વ ઘણું વધી ગયું છે.
હા એ તો તમે સાચો કીધો. પછી મોબાઈલ ની સાથે સાથે ઇન્ટરનેટ પણ એક વરદાન રૂપ બની ગયું છે. ઇન્ટરનેટ ઈમેલ વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણા માં બેઠેલી વ્યક્તિ સતત તરત વાત કરી શકીએ છીએ ઇન્ટરનેટ થી આપણે ઘણું બધું આપણને જાણકારી મળે છે જેનીધ આપણા દરેક કામ આસાન થઈ ગયા છે એકદમ સરળ થઈ ગયા છે અને શિક્ષણ ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનો ઘણો બદલાવ આવે છે. ઓનલાઈન ક્લાસ ડિજિટલ બોર્ડ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ના કારણે તે માટે ભણવાનું પણ વધુ સરળ બની ગયું છે. જો વિદ્યાર્થીને કોઈ પ્રોજેક્ટ હોય એના માટે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તરત એ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી લેશે અથવા એમની પાસે રહેલા દરેક કોમ્પ્યુટર નો ઉપયોગ કરી લેશે. એટલે શિક્ષણ ક્ષેત્રમાં પણ એનો સારો અ ભાગ છે.
હા એ તો તમે સાચી વાત કહી તમે કહ્યું એમ કે ઇન્ટરનેટ જે છે એના લીધે જે છે એ આપણને આજ કાલ ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે. અ અને ઇન્ટરનેટ ઉપરાંત આ બધી વસ્તુઓ જે આપણે ફાયદો કરયો એ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં જે વિજ્ઞાનનું છે આજે યોગદાન ખુબ મોટું બની ગયું છે. નવી દવાઓ રસી એક્સ રે એમ આરઆઈ અલ્ટ્રાસાઉન્ડ અને આધુનિક સર્જરી જેવી સુવિધાઓ એ લાખો લોકોનું જીવન બચાવ્યું છે. અને બીજું એક આરોગ્ય નું જે છે કહીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ. અ પહેલા જે છે આ બધી વસ્તુઓની જે કમીના કારણે આજ બધી વસ્તુ નતી ત્યારે. લોસ કોઈ જયારે કોઈ ઘાતક બીમારી થઈ ગઈ હોય કે કોઈ- - અ આક્રમક બીમારી થઈ ગઈ હોય. તો એમાં ઘણા બધા મૃત્યુ પામતા- - પરંતુ આજકાલ એવું નથી રહ્યું આજકાલ દરેક વસ્તુનું કંઈક ના કંઈક જે છે. એ આપણને સોલ્યુશન મળી જતું હોય છે આરોગ્ય વિભાગમાં આપણે લઈએ- - કે આપડણે કોઈ કિડની ફેલ માન લો કે આપડે કિડની જો આપડી ખરાબ થઈ ગઈ હોય. તો આપણેે બીજા કોકની જે આપ મેચ થતી હોય એ કીટની આપણે ટ્રાન્સપ્લેટ કરી શકીએ છીએ. તો જયારે આ બધું નતું અને આ બધું અસ્તિત્વમાં નતું- - ત્યારે ત્યારના જ હું કોઈ માણસ ને એવું કહું કધું અત્યારે થઈ રહ્યું છે. તો એને તો બધું ચમત્કાર જેવું લાગે ને કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કહી શકીએ કે આપણે હૃદય- - મતલબ બીજા કોઈ ન આપણે આપણા માં ધબકાવી શકીએ છીએ જો આપણને બીમારી હોય. તો આ તો પછી કોઈ અ ચમત્કારથી ઓછું નથી એમ કહી શકીએ છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી તો એક ચમત્કાર જ કહી શકાય. પછી પરિવહનમાં પણ એનો વિજ્ઞાનનો મોટો ફાળો થાય છે. પછી કાર બસ ટ્રેન વિમાન- - અને મેટ્રો જેવી સુવિધાઓના કારણે મુસાફરી ઝડપી અને સરળ બની છે. પહેલા બહુ પહેલાના જમાનામાં લોકો ચાલીને જતા સાયકલ નો ઉપયોગ કરતા- - તે લોકો સમય પણ એટલો જતો હતો. પણ જયારે અત્યારના સમયમાં લોકો કાર કાર લઈને જાય છે. પછી જો વધારે- - બીજા દેશમાં જવું હોય આપડ એરોપ્લેનમાં તરત જ- - થોડાક જ કલાકોમાં આપડણે ત્યાં પહોંચી જઈએ છીએ. પછી લોકો જે દરરોજ અપડાઉન કરતા હોય. એ લોકો માટે મેટ્રો ટ્રેન કે ટ્રેન ખૂબ જ ખુબ જ ઉપયોગી- - બને છે. એટલે આ બધી સુવિધાઓ ના કારણે લોકોનું જીવન સરળ બની ગયું છે.
હા એ તો તમે સાચી વાત કીધી કે મુસાફરી પરિવહનમાં જે છે વિજ્ઞાનનો મોટ- - ફાળો છે. એવી રીતે આપણે ખેતીમાં લઈ લઈએ ખેતીમાં તો વિજ્ઞાને જે તરકી કરી છે. અ સુધારેલા બીજ ટપક સિંચાઈ ખાતર કૃષિયંત્રો- - અને નવી નવી ખેતી પદ્ધતિઓથી ખેડૂતોને વધુ ઉત્પાદન મળે છે. કેહેવાય ને કે વિજ્ઞાન જે કહેવાય કે ગ્રીન હાઉસ એક તમે લઈ લો પછી એક જે છે સં- - કરણ તમે લેઈ લું બ્રિરીડિંગ લઈ લો કે- - અ વનસ્પતિ માં આપણને કોઈ આપણને જે ડિઝાયર્ડ કેરેક્ટર- - આપણને મનપસંદ લક્ષણ હોય. કોઈ એક વનસ્પતિ નું તો એ હું બીજી વનસ્પતિ એ શકું છું. તમે જોયું હશે કે અમુક ફળો અત્યારે જે આપણે બીજી ખેતીમાં અમુૂકવાર વિડીયોઝમાં જોઈએ છે કે- - આપણને જે શેપમાં જોઈતા હોય શેપમાં એ ફળો મળે છે. પછી જે રોઝ આપણે ઉદાહરણ લઈ લઈએ કે રોજ જે છે એમાં અલગ અલગ રંગો જે આપણને મળે છે. તો બધું છે વિજ્ઞાનની શોધ- - એ જે બ્રિડિંગ છે એ જે વિજ્ઞાન છે એના દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રાણીઓમાં જે છે એ બે જે છે જાતિઓ જે આપણે ડિઝાયડ જાતિઓ છે. એ બંનું જો આપણે બ્રિડિંગ કરએ તો નવી જે જે આપણે બિડિંગ જે- - પ્રોડક્ટ ઉત્પન્ન થાય એની અંદર આપણને જોઈતા જે છે લક્ષણો જોવા મળતા હોય છે. તો આ બધું જે છે એ વિજ્ઞાન ની દેન છે એવું કહી શકાય.
હા એ તો તમે એકદમ સાચું કીધું છે. એનો એના ઉપરાંત પણ બેન્કિંગમાં પણ વિજ્ઞાન ટેકનોલોજી ન ફાળો. ઉપયોગ થાય છે ઉપયોગ થઈ રહ્યો છે. પછી યુપી આઈ, એટીએમ, નેટ બેંકિંગ, ઓનલાઈન પેમેન્ટ. તેના કારણે પૈસાની લેવડ દેવડ ખુબ સરળ બની ગઈ છે. એટલે એ જે બેંકમાં જે નેટ બેંકિંગ નો ઉપયોગ થાય છે. એના કારણે ફ્રોડ થતો હોય કે કોઈના પૈસા જતા રહેેતા હોય. એવું ઘણું બધું ઓછું થઇ ગયું છે.
હા એ તો તમે સાચી વાત કીધી. કે અ નેટ બેન્કિંગની બધાની અંદર વિજ્ઞાન ઉપયોગ થઈ રહ્યું છે. તેવી જ રીતે આપણે મનોરંજન ક્ષેત્ર લઈ લઈએ મનોરંજન ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનું. ઘણું મહત્વ છે એ ટીવી, રેડિયો, સ્માર્ટફોન. ફોન સિનેમા સંગીત અને ઓનલાઈન વિડીિયો પ્લેટફોર્મ. આ બધું વિજ્ઞાાન ની ભેટ છે. હવે બીજી એક વસ્તુ પર આપણે ધ્યાન આપવું જોઈએ જો આપણે ફાયદા ની કે વાત કરતા. હોઈએ તો પછી એ જગ્યાએ કેહેવાય ને કે સિક્કાની બે બાજુ હોય. જો આપણે ફાયદા ની વાત કરતા હોઈએ તો ગેરફાયદા પણ ઘણા છે જેવી રીતે વિજ્ઞાનના ફાયદા આપણે કીધા. એવી રીતના ગેરફાયદા પર પણ આપણે ધ્યાન દોરવું જોઈએ. કે જો તેનો ઉપયોગ ખોટો ઉપયોગ કરવામાં આવે વિજ્ઞાનનો. કે સાયબર ક્રાાઈમ લઈ લો પ્રદૂષણ લઈ લો. ઈ વેસ્ટ અને મોબાઇલ વ્યસન જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તો જો વિજ્ઞાન ખોટા હાથમાં ગતી ગતું રહ્યું. કે એનો કોઈ ખોટી રીતે ઉપયોગ કરી શકે. કરે તો પછી એ પોતાના સાથે પોતાના પરિવારનું. અને આજે સમાજનું છે એ નષ્ટ જે છે એ કરતો હોય છે નષ્ટને. અ આવરે છે. એટલે વિજ્ઞાન એ સમજદારી જે સમજદાર લોકો છે એના હાથમાં હોવું. અને સમજદારી પૂર્વક એનો ઉપયોગ થાય તો ખૂબ જરૂરી છે કારણ કે વિજ્ઞાન પોતે સારું કે ખરાબ નથી. પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવું તે મહત્વનું છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા અને બીજી એક વસ્તુ આપણેે લઈએ. કે વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન શા માટે મહત્વનું છે? તો વિદ્યાર્થીઓ માટે કે તો જુઓ ને કે વિજ્ઞાનની જે પ્રશ્ન પ્રશ્ન પૂછવાની એ વિચારવાની સમસ્યાઓનો ઉકેલ શોધવાની સ મતા જે છે એ વિદ્યાર્થીઓમાં વિકસાવે છે. કારણ કે વિદ્યાર્થીઓ કૃતજ્ઞ થાય આમ એમ લોકોને એવું સવાલ આવે કે આવું કેમ થાય છે? એ વસ્તુ એ જયારે સવાલ જયારે એ ઊંડે ઉતરે. તો એમને કોરમાં બેઝિસ જે છે. એ સમજાય કે કઈ વસ્તુ કઈ રીતે કામ કરે છે આપણા જીવનમાં આપણે ઉઠીએ તે માંડીને ઊંઘીએ ત્યાં સુધી આપણા શરીર માં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. એ શરીર આપણે જ્યાં આજુબાજુનું પર્યાવરણમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. આપણે જે પ્રોડક્ટ ઉપયોગ કરીએ છી એ કઈ રીતે બને છે એમાં શું શું ઉપયોગ થાય છે? અને આગળ વિકાસમાં વિજ્ઞાન કઈ રીતે મદદ થશે? એ બધી માહિતી જે છે એક વિદ્યાર્થીને વિજ્ઞાન આપે છે. આ રીતે વિજ્ઞાન જે છે આપણા રોજિંદા જીવનમાં વિદ્યાર્થીના જીવનમાં અને બધ ધા પાસાઓમાં ઘણો અ મોટા પાયે જે છે એનું મહત્ત્વ જોવા મળે છે.
હા એતો ખુબ રસપ્રદ વાત છે. અને તમે મને ઘણી બધી માહિતી આપી એ મને ખુબ જ ગમે અને હુ બધી ધ્યાનમાં રાખીશ.
હા તમારી જોડે પણ વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આપનો આભાર સારું સારું આવજો.
હા આવજો.